હલો
હા હલો
કેમ છો
મજામાં તમે કેમ છો
બસ મજામાં
તો આજે આપણે વાત કરીશું સોશિયલ મીડિયા ના વિષયમાં તો તમે સોશયલ મીડિયામાંઝ કેવી રીતે કરો છો
હું સોશિયલ મીડિયાનોો ઉપયોગ વધારે તો છે ને હ ઓનલાઈન શોપિંગ કરવા માટે અથવા તો પછી મારે કોઈ નવી રેસીપી જાણવી હોય તો એની માટે એમ હ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરું છું અત્ય્યારે તો. કેમ કે મારે સોશિયલ મીડિયા પર વધારે તો મને એમાં જ ઉપયોગ કરો ગમે છે. કઈક નવું જાણવું હોય અથવા કઈ વસ્તુ જોવી હોય. તો એ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ મને નવી નવી વાનગી બનાવી બહુ ગમે છે. હું સોશિયલ મીડિયા ઉપયોગ એમાં વધારે કરું છું નવી વાનગી બનાવી હોય. તો એમાં જોઉું છું એ પછી એના વિશે હું જાણકારી મેળવી સોશિયલ મીડિયા પરથી. હું સોશિયલ મીડિયામાં હું યુટ્યુબ છે. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આપડે એનો ઉપયોગ કરું છું. અને યુટ્યુબ નો ઉપયોગ હું નવી નવી વાનગી જાણવા માટે કરું છું.
હા એ વાત તો તમે એકદમ સાચી કીધી કે જારે આપડે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે સોશિયલ મીડિયા ઉપયોગ કરીયે છીએ જેમ કે રેસીપી છે, કોઈ. એવી માહિતી આપણે મેળવવાનું હોય જેના જેના વિષમાં આપણે. કઈ ખયાલ ના હોય. કે શું એમાં કરવું જોઈએ કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારે આપડણે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીએે છીએ. તો એવું હોય કે સોશિયલ મીડિયા નો. તો અત્યારે વધારેમાં વધારે ઉપયોગ. બધા લોકો કરતા છે, જેમ કે કોરોના ના બાદ. અ સોશિયલ મીડિયા નો એટલોું વધારે ઉપયોગ થઈ રહ્યા છે, ને. જેમ કે અમ. કોઈક માહિતી મેળવવા માટે કોઈ રેસીપી માટે ને કોઈ. કોઈ પણ એવી ચીજો તમે. સોંગ સાંભળો કે પછી મવી જો એ બધું. સોશિયલ મીડિયા નો એટલો ઉપયોગી એહેવાય ને કે આપડા જીવન ન અહેમ ભાગ બની છે. જેમકે આપણે શોપિંગ કરીએ તો પણ આપડણે સોશિયલ મીડિયાનોો ખુબ જ . ઉપયોગ કરીએ કે શું લેવાનું હોય. કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ એ બધું આપણે સોશિલ મીડિયામાંથી જ. આપણેે ઉપયોગ કરીએ છીએ. તો તમે ઓનલાઈન શોપિંગ કેવી રીતે કરો છો સોશિયલ મીડિયા પર. એવું કઈક માહિતી મને આપો.
હું ઓનલાઈન શોપિંગ માટે સોશિયલ મીડિયામાં ઘણી બધી એપ્લિકેશન અવેલેબલ છે. અત્યારે જેમ કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, મીશો છે, ઘણી વાર ઇન્સ્ટાગ્રામ પર બી હોય છે, નાના નાના માધ્યમો જેમાંથી આપે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીને. આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ હમ. મિશો પરથી ઓનલાઈન શોપિંગ કરું છું, હું કોઈ બી વસ્તુની ખરીદી કરતા પેલા એને બે. સોશિયલ મીડિયામાં કમ્પેર કરું છું મને બહુ ફાયદાકારક સાબિત થાય છે. સોશિયલ મીડિયા પરથી ઓનલાઈન શોપિ. કેમ કે એમાં ઘણી વરખત મારે જે જોઈતી વસ્તુ આવી જાય છે, અથવા જો આપણે. રિટન કરવી હોય તો રિટર્ન બી કરી શકી છી અને આપને મનગમતી વસ્તુ. તું જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે મળી બી રે છે. એટલે વાંધો નથી આવતો જેવું જોઈએ એવું મળી જાય છે.
હા એ વાત તો તમે સાચું કે આપડણે. એવું હોય ને કે ક્યારેક આપણેે જયારે દુકાન પર જઈએ. તો આપણેે એ મળે નથી જે આપ. આપણે શોધતા છીએ તો આપણે સોશિયલ મીડિયા તો આપણને મળી જાય જેમ કે ફ્લિપકાર્ટ તમે કીધા મીસો કીધા કે પછી અત્યારે તો ઇન્સ્ટાગ્રામ પર બી એટલું બધુ અ આપણને એટલું બધું માહિતી આપી દે ને કે કઈક આપડે લેવાનું હોય ને તો આપડે ઇન્સ્ટાગ્રામ પરથી એનું રિવ્યુ જોઈને પછી ઇન્સ્ટાગ્રામ પરથી જ લ લઈ લઈએ એવું હોય. તો એવું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે માં વધારે ક્યારેક આપડે એ કોઈ એવું ઓછું જે વસ્તુ લેવું હોય ને જેમકે આપડે અત્યારે તો ગ્રોસરી નું સામાન પણ તમને ઓનલાઈન મળી જાય. જેમ કે અ બ્લિંકિટ છે ને પછી ખાવાનું આપડે મંગાવવાનું હોય ઝોમેટો છે સ્વિગી છે એ બધું આપડે પ્રોવાઈડ કરી આપે તમને ખાવાનું પણ. તો તમે ચુઝ કરો છો કે.
એનો ઉપયોગ બહુ આપણને ફાયદાકારક થાય છે જેમ કે બ્લિન્કીટ છેઝોમેટો ટો છે સ્વગી છે. એ બધું બહું આપણને ફાયદામાં આવી જાય છે ઘણી વખત એવું હોય કે આપડે કોઈ મહેમાન આવી ગયું હોય છે તો આપ ફો ફોન ઉપરથી બિલનકિટ યુઝ કરીને ફટાફટ આપણે મંગાવી શકીએ છીએ જે બી આપણે મગાવવું હોય. ઘણી વખત ઘરમાં કોઈ શાકભાજી ના હોય કે તે ના હોય. તે આપણને બધી ઓનલાઈન એપ્લિકેશન બહુ ફાયદાકારક સાબિત થાય છે ત્યારે. અને બ્લિન્કેટ જેવ ઉવ છે જેમાં ઘણી વખત અચાનક જ કેક બનાવું હોય ને આપણી પાસે ના હોય અને વસ્તુ લેવા જવાનું આપણી પાસે સમય ના હોય તો આપડણે બ્લેન્કેટમાંથી ફટાફટ મગાવીને આપડે બસ ટાઈમ આપડો બચાવી શકીએ છીએ. અને આપણે ફટાફટ એનો ઉપયોગ કરી શકીએ છીએ.
ક્યારે આપડે સોશિયલ મીડિયાનો એટલો ઉપયોગ છે જેમ કે અત્યારે તમે લઈ લો કે અ ચેટ જીપીટી લઈ લો એઆઈ નો હે એટલું બધું સોશિયલ મીડિયા પર એક એટલું બધું ક્વિઝ છે એ આઈ નું કે એવું અમુક અમુક ફોટો બનાવી આપે ને આપણને જેમકે એક ફોટો અપલોડ કર્યું ને તમે બે ત્રણ ફોટો એવું બનાવીને આપી દીધું સોશિયલ મીડિયા પે કે તમને ભાવી આ ભાવવા લાગ્યું એવું હોય ને. એ તમે એક ફોટો નાખો એમાં અને પછી એમાં નાખો કે એમ બેકગ્રાઉન્ડ ચેન્જ કરી દો કઈક એવું હોય ને ડ્રેસ ચેન્જ કરી દો આટલું બધું ક્વિઝ છે સોશિયલ મીડિયા પર કે તમે સોશિયલ મીડિયા ખોલ્યો ને પછી એવું જ તમને દેખાડે
હા સોશિયલ મીડિયામાં જોકે હવે ઘણા બધા છે ને ઇન્ફ્લુઅન્સર્સ બી વધી ગયા છે.
ઇન્ફ્લુએન્સર્સ છે ઘણા યુટ્યુબર્સ બી છે. જે યુટ્યુબમાં પોતાના વિડીયો બનાવીને મૂકે છે અને પછી એમાંથી પોતે કમાણી કરે છે જો યુટ્યુબમાં તો એવું બી છે કે તમે ઘણા બધા વિડીયોસ ટાઈમસ મોકલ છો એના ઉપર તો તમને એના અમુક વ્યુઝ પછી તમને એના સામે એ લોકો પૈસા બી આપે છે. તો ઘણા માટે સોશિયલ મીડિયા કમાણીનું સાધન બી બની ગયું છે. જોકે ઇન્ફ્લુઅન્સ માટે બી પોતાની લાઈફ સાઈલ બનાવવા માટે થઈને બી ઉપયોગમાં આવે છે એ લોકો પોતાની લાઈફ સ્ટાઈલ આપણને બતાવે છે કે કઈ રીતે નવી નવી વસ્તુ ટ્રાય કરવી કઈ કઈ નવી વસ્તુનો ઉપયોગ કરવો જેમાં ઇન્ફ્લુએન્સર્સ ઘણી બધી પ્રોડક્ટ આપણને બતાવે છે એમાં સ્કીન રિલેટેડ હેર રિલેટેડ બોડી રિલેટેડ કપડા હોય કે કઈ બી જેમાં ઇન્ફ્લુઅન્સરનું પ્રમાણ અત્યારે સોશિયલ મીડિયા પર વધી ગયું છે. અને એ લોકોને એમાંથી ઘણી બધી વખત કમાણી બી થતી હોય છે. તો સોશિયલ મીડિયા જોકે ઘણી લોકોને કમાણીનું સાધન બી બની ગયું છે. પોતાના વિડીયો બનાવીને મૂકે અને એના ઉપરથી લોકો પોતે કમાણી બી કરે છે.
હા એનો અને સોશિયલ મીડિયા દ્વારા આપણે માહિતી ખુબ જ ઝડપી અ ઝડપીથી લોકોને અ લોકો સુધી પહોંચી જાય છે. એમ હોય કોઈ પણ સમાચાર નવી શોધ સરકારી જાહેરાત અથવા કુદરતી આફત પણ આવે ને તો એ બધું સોશિયલ મીડિયા પર એટલું વધારે ફેલી જાય ને કે તમે જોજો વિદ્યાર્થીઓ માટે પણ આ સોશિયલ મીડિયા છે ને એ ખુબ જ ઉપયોગી બને અ પણ અ એ તેઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે અને શૈક્ષણિક અ એક વિડીયો પણ જોઈ શકીએ અ હું જ્યારે સાઇટ નું પણ ઉપયોગ કરે છે સોશિ સોશિયલ મીડિયા પર શિક્ષામાં એવું છે કે તો એ શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે ને એ એના માટે સોશિયલ મીડિયા જ્ઞાન નું ઉત્તમ સાધન છે. મા લોકો ઓનલાઈન ના ઓનલાઈન ના એ ક્લાસ પણ અત્યારે કરે છે તમે તો જાણો જ છો કે ચલો ના ના બાર વર્ષ અ ઓનલાઈન ઓનલાઈન ક્લાસીસ નું કેટલું બધું મહત્વ વધી ગયું છે.
હા ઓનલાઈન ક્લાસીસ નું અત્યારે તો મહત્વ વધી ગયું છે. પે એ વિદ્યાર્થીઓ માટે ઘણું ફાયદાકારક સાબિત થયું છે પેલા એ લોકોને એવું થતું કે શિક્ષક ને મળવું હોય તો ઘરે કે ક્લાસ માં મળવા જવું પડતું હતું હવે સોશિયલ મીડિયા ના માધ્યમ થી ગમે ત્યારે ટીચરનો સંપર્ક કરી શકે. અને પોતાને કઈ બી અ ક્વેશ્ચન હોય અથવા કઈ ન આવડતું હોય કઈ પૂછવું હોય તો ટીચર ને ફટાફટ એ લોકા પૂછી શકે છે. એ લોકાનું ભણવાનું અટકતું નથી. એ ફાયદાકારક એમાં સાબિત થાય છે ટીચર ને બી એમાં ઈઝી સાબિત થાય છે એક સાથે ઘણા બધા સ્ટુડન્ટ નું ધ્યાન બી રાખી શકે છે. અને તે સ્ટુડન્ટને કઈ તકલીફ હોય તો ફટાફટ એમાં ટીચરનો કોન્ટેક કરીને પૂછી શકે છે. જો કે સોશયલ મીડિયા ના ફાયદા બી છે અને નુકસાન બી છે ઘણા બધાને એને નુકસાન બી થયું છે પછી એક જાતનું સોશિયલ મીડિયાનું ઘણા બધા વિદ્યાર્થીઓને વળગણ બી થઈ ગયું છે જે વ્યસન જેવું સાબિત થયું છે થોડી વાર બીજો સોશિયલ મીડિયા ના જોવે તો એમને ગમતું નથી અને જાણે દુનિયા થી દૂર થઈ ગયો એમને એવું લાગે છે. સોશિયલ મીડિયા નુ વધારે પડતો ઉપયોગ એમને માનસિક રીતે બી નુકસાન કરી રહ્યો છે અત્યારે કેમ કે જે આપણને પેલા સિગરેટ પાન મસાલા તમાકુ નું વ્યસન હતું હવે વિદ્યાર્થીઓને ઘણી વખત સોશિયલ મીડિયા નું વ્યસન થઈ ગયું છે કે જ્યાં સુધી સોશિયલ મીડિયા પર કઈ મૂકે નહી ત્યાં સુધી એમને ગમે નહી. ત્યાં સુધી સોશિયલ મીડિયા પર ફોટો પાડીને ના મૂકે અથવા રીલ બનાવીને ના મૂકે ત્યાં સુધી એ લોકોને ગમતું નથી. આપડી સાથે ઘણી વખત એના લીધે મા બાપ થી પણ છોકરાઓ દૂર થઈ જાય છે સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રે છે તો એ બી જો કે નુકસાનકારક બાબત સાબિત થઈ છે સોશિયલ મીડિયા ને એ બી એક ખરાબ બાબત છે.
હા એ વાત તો તમે સાચું કીધું કે અત્યારે એટલું સોશિયલ મીડિયા નુ ક્રેઝ વધી ગયો છે કે તમે એ જ નથી ખબર પડતું ને તમારું બાળક તમારી સાથે કેટલા વખત સાથે રેય છે, એ મોબાઈલમાં એવી રીતે એ એ હોય ને કે મોબાઈલ નો એવું લત લાગી જાય ને કે એને છોડવા તમને કઈક સમજ નથી પડતું શું કરવાનું હોય એવી રીતે એનું ક્રેઝ વધી ગયું છે. તમારી સાથે કેટલા અ ક કલાક તમારા બાળકો હોય ને એ પણ તમને નથી ખબર પડે ખાવા અ જયારે એ લોકો જમવા વે છે, ત્યારે પણ એ લોકના હાથમાં મોબાાઈલ જ હોય
હા વાત તમારી સાચી છે. હેલો.
હા હાલો.
હા વાત તમારી સાચી છે, હું તમારી વાતથી એગરી છું
હું તમારી સાથે વાત કરીને મને ખુબ જ આનંદ તમારુ ખુબ ખુબ આભાર
મને પણ તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવી